બોલો
હલો.
આવ્યો આજે આવ્યો.
બોલ શું કે.
હા બોલ હવે
તો ચાલુ રાખ મક ગેમ ચાલુ એટલે હું વાત જ
હા
કેમનું મજા એમ.
મજામ.
એવુ. બોલ બીજું શું કે.
નાલો સ્પીકર લાવ્યો સ્પીકર
હુ લાયો સ્પીકર
એ એ તો અ બધા વગાડે ને ત નઈ લો કે એ મને વગાડવા જોઈએ ને કે
એવું.
ઓવે.
હમ્મ હમ્મ બાકી કે મજા એવું. જે એમ બી એમ રમી નઈ રમન ચાલુ કરો એ
અમે આઈ જએ થઈ તો અમે અહીયાં આઈ જાઓ પાછા
અરે અહી તો તને લેર પડી જશે તમે ખા ખાઈને પાણી થઈ જશે
એટલે અમે અહિયાં જે ખાઈએ એવું કોઈ નઈ ખાધું
હા નૈલા લોકો ને કે અહીં કેવી મજા હૈ
એટકે આયા બો મજા ખબર તમને
શું મને એમ તમે આવ નનીકુ ભાઈ કહ કે ના હા છે મજા
હુ કે હ
નહી તો ક કે આવી જાવ ખબર પડે કેવી મજાશે એ
એવ
હા હામાં તો નાસ્તોય તમને તો નીકું જબ્બર જબ્બર હોય
એક દિવસ ઈડલી હોય એક દિવસ સમોસા હોય પહ કચોરી હોય
હ આજે શો નાસ્તો હોયલા
આજે બડા પુહા
એવ અને બીજું
બડાકું હ સેવુંને ચા
તમે તો ખાવ ને તમાર જેટલું તાકત હોય એટલું ખાવ
હા
તમારે જેટલી તાકાત આવે એટલું ખાવે એમ
એય
હા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
મારા કે બોલ બીજું હો કે
કશું એ નહ કંટાવણી આવતો ક રવા રમાં
શું થઈ
ફ્રી ફાયર રમો ફ્રી ફાયર
વાન કિ ફ્રી ફાયર રમતા નુબડા ઈન્ડિયા નુ
હા ના ઈલો ફ્રી ફાયર રમે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
નલો તો નોબળો જ છે
ના નુબડા એવી કેમ રમે
નુબડા જેવી ગેમ રમે ને
હા
મારા ભાઈ મહેન્દ્ર શું કરે?
તારો ભાઈ મહેન્દ્ર .
કા કઢુંને
હ તે ખાધું
હ ભાઈ ખાઈ તું ક.
એવું
હા શું બન તું મહેન્દ્ર એ.
હા બનાલો દાળ ભાત
તો કેજાર ખોખ ન રે બરોબરને.
હા.
મારા ટ આગર મહેન્દ્ર હો બગા.
હે
ટાઈગર મહેન્દ્ર છે એ ટાઈગર મહેન્દ્ર છે.
હ હા
દાતુર લ.
બતો ર પાર્ટી કેને કે્ય
હાઢી.
આ સિનાઓં પડવાની તાકાત નહી ક એના કે. પડશે નાખ ક્યા ના ક્યાી.
હા એ તો અમાં ગ્રુપ જ નીકુલે અલગે.
એવું.
હા.
હ હા.
અમે અ તો બેસી નેટલે મેળ મેડ બીચા અમને તો ઊભા જ કરી દે
હા હા.
હનુમાન ઊભો કરેટલે હું બધાને હસાવું કે ર તક ચાર બે્યાજ ભેગી હોય એમાં ડિપ્લોમા વા કરીને આવ્યા હોય ને.
હા.
અલગ હોય જેમ ડિપ્લોમા હો કરવાનું હોય એ બધા અલગ હોય. બધા પછી અંગત બેડે. એક રૂમમાં એકસોને કેટલા. એકસો સિત્તેર એક જનવએકસો સિત્તેર એક રૂમમાં બહડ.
હ એકસો સિત્તેર ત્રનસો સિત્તેર વાળું પીલું જોયું બિરિયાની વાળું બાબુલાલ.
શું
બિરિયાની વાળું નહી આવ્યું હતા પેલું.
સુું આવો.
રીલમાં પેલું આવું જોયું નઈ પભૂડા તે.
અમે કઈ ખાઈએ તમે જોવાનું.
રીલ માં જોવાનું કહેતા અમે કહીએ કઈ કહીમાં.
પણ રીલમાં આવ્યું હોય તો જોઈએ ને અમે.
હું તારા મોકલી છે બાબુલા ત ઓકે. એ મારી જોડે. બચ ગારીે વન ગેમ કટકે એક. તં જ ફોટો ખાધો રહ્યો અમારો.
અરે તાર તાર ભાઈ મારા ટામ ખોટા કર કસવી નાડી.
એ તારો ભાઈબંધ દારી જોડે તારો ભાઈબંધ દ. હું બોલા બોલાયને તો ફોન ચાલુ એટલે આવ્યો. પલ સાદો ફોન ચાલુ હોત ખબર પડે તે નહી લતો.
હા ભાઈ તારા હોરૂપ તો નાલ દઈસો વેટલા. તાર સો રૂપિયા તમે મળી જજો ભાઈ.
મે
સ રૂપિયા મળી જશે પગાર થાય ને પડી.
હા તો ઓ ફ નાખી દેજ ન સ્કેનર મોકલું.
હું ના નાખાઈ દઈશ એ ચિંતા ના કર એ તો હું નાખાઈ દઈશ મા જોઈએ
બાબુલા ગેલો બગ લાવનોો
હ લાખ રૂપિયા
આચરે કેટલો આવશે
આશરે આ હ મહિના ન તો આવશે બે બે તના તના હજાર જેવ જોવાવાનો તઈ અદાજ એટલું આવશે
એ તો તમારો મહિનો નીકળી જશે ટાઈમ કાઢવો જ પડશે નહી નીકળી
ના ભાઈ અરે તઈ રાખી મેરવાના ને આવ તો પેલું ભાડું નહી હડવાનું
આ તે ધારે કે પીજી ભાડું આવશે ચોરી પીજી બાળું
પીજીમ બારું જ થાય ને જા
આવું જ કરવું પડે ભુલ ઘેર મોકલવા જ ના પડે પ કારણ કે ક્
બે મહિના વગર તો અમને કશું જ નહીિ થાય
રે એવું છે
એ ચાલતો ના
રૂક જા પાયા રુકજ રૂકજ ખાલી મેડિકિટમાં દેતા હું મેં ભાડું કીધું એટલે એવું નહી પટાડું કીધલું એકલું ચાર હજાર રપ ભાડું કેટલુંજીી નું ભાડું ક ના એ
હજુ ઓટી બોટી ચાલું થશે ને પાઈ હતો નહી યાર ઓટી ઓવરડેમ એવું જાવ તો છેને
હા. એ એને પૈસા આપવા લાઈટ બીલ ભરવાનું પછી વાંધો નઈ કેમ?
હા.
હ પણ અડધી કા હ એસોબર છે બરાબર આ લ ક્યાંજ બ આવે
હ જો અમારે જાતે કરવું હોય તો અમે તો નહી તો ત્રીસ દિવસ ખે અમે ત્રીસ દિવસ ઓઢ જ ખેંચી કાઢ.
શું લેવીક ના કરતો લે પ્સ નહીતો
નનીકલે્યા છ મહિના છ મહિના રો ને કમ્પ્લેટ એક રજા પાડ્યા વગર તો તમારે છ મહિના પછી પાંચ હજાર વધી જાય. હલો. હા. હ એવું લખને નિગુલ. હલો. હલો. નીકુલ્યો. અવાજ નઈ આવતો લા નીકુલ્યા. હા હલો. હાલો હાલ હાલ. માહી ટેસ્ટીંગ હાલો હાલો. નિકુલભાઈ હાલ હાલ હાલ હાાલ હા અવાજ જ નઈ આવતો લા પેલાનો. શું કરીએ ત ભાઈ. હ એક કોલ ન થ અ તોજ નહી આવતો નહી કુલ હતાાર. હાલો. હાલો શું કવા છો બોલો. ઉ ગવા હલો.